હા હવે અવાજ આવે
હા.
થતું જ ની હતું.
હા કઈ દે હું કેય માં તો તેઓ હોય છે.
મેં વાચ્યુંની પણ મે આજે જ સંભરી આયવી હાલો હાલો આ નેટવર્ક જ ની પકડે તે હેલો હા મેં આજુ આજે જ ફોર્મ ભરી આયવી
એવું એટલે તુ કાલે આપવા જવાની
હે.
હાલો ઈજીસી નેટનુ ભર્યું કે તું કઈ એકઝામનું ફોર્મ ભર્યું જીસેટ નેટનું ભર્યું કે જીસેટનું ભર્યું હા જી સેટના સિલેબસ હા સિલેબસ એક જ છે.
સિલેબસ એક જ પણ અ સ ફી સાત સો રૂપિયા દેહુ એટલે મેં તે દિવસે જોયું કે ની તો પેલું ગૂગલ પર છે, ને જરાક ખોટ અમુક વાર કોઈ ખોટું બી બતાવે તો તે કઈ સો રૂપિયા જેવું બતાવે તો પણ આજે મેં જોય ને તો પેલુ ઈડબલ્યુ એસ કેવું કઈ કેય ને તો એ લોક કોની કઈ સો રૂપિયા છે, ને એસટી વાળાની સાતસો રૂપિયા
જી સેટ ની
હા.
જીસેટ ની
એમાં એસ ટી એસ ટી એસ ટી એસ સીની સાતસો રૂપિયા છે, ને ઓબીસી વાળાની નવસો કે સાડી નવસો રૂપિયા છે.
હ યાદ આયવુ અવે કે સાતસો રૂપિયા ભરવાના ઉતા એમ
હા. કાજલ પર મેં પુરુષિત એમ તો મારે પણ અતો પણ નીકળી ગેલો સિલેબસ તો કાજલ પર માયગો આપ નિષ્ઠા બી માંગ્યા કરતી ઉતી તો નિષ્ઠા કે ભરું કે હું કરું પણ મતલબમાં બોલું એપ આપડે એફ વાઇ થી લઈને એમે સેમ ફોર સુધી ન બધું જ વાંચવું પડે એમ ના અમુક પાછી આપડી પર ચોપડી રહીવીી નહી કેમ કેમ આપડે અહંયા અમુક ચોપડી તો નની ચાલતી હતી કે નહી એમ
હા એવે બધું તો નહી મળે. પણ મતલબ શું કે થઈ જાય એમબ ટ્રાય કરું તો થાય એમ નમુક વસ્તુ ઓનલાઈન જોવી પડે
પેપર વન ને પેપર ટુ બંનેમાં થોડા થોડા બી આવી ગયા. ને તો નીકળી જવા એમ
હા નીકળી તો જવાય નહી એટલો બધો વાંધો નહી આવે
પણ પેપર વન વાળું છે ને એ પેપર વન જે મટરિયલ છે ને એ મળવા નહ કરે એમ એમાં હ થોડુંક રીઝનિંગ આવે પછી. પેલું પર્યાવરણ વાળું જોવા આવે પછી. કોમ્પ્યુટર વાળું જેવું આવે ને એવું બધું આવે અલગ અલગ
એ તો ભાઈ એવું જ ભમારું જ્ઞાન આવે
હા પણ એ થોડું કેમ મતલબ કોઈ વાર ઈઝી બી આવે કોઈ વાર હાર્ડ બી આવે મતલબ એવું
એ તો બેન આબું નસીબ
હા એમ અમુક વસ્તુ માં આપણે પેલું શિક્ષણ અ આપડે કે કેવી રીતના ભણાવવાનું નેવ શિક્ષણ વાળું આવે ને એ થોડુંક ઈઝી જેવું આવે એમ એના એના આપણને કદાચ દસ માર્ક જેવા એના બેઠા મળી જાય એમ.. અમુક વસ્તુ પછી અમુક ઇંગ્લિશ નું બી થોડુંક આવે એમ...
નહી તો પૂછે તો ઓલ ઓલ સબ્જેક્ટ જ આવી જાય એટલે આમાં કંઈક
હ પાંચ મતલબમાં પેલા પેપર ના પાંચ સબ્જેક્ટ આવે આ રીતના તો તે પાંચ ના પાંચ પ્રશ્નો પૂછે એટલે પાંચ પ્રશ્નો પૂછે કેવું હ એવું જ કઈ પૂછતા છે એમ. કે દસ પ્રશ્ન પૂછે આપણને
લઈ જરું જીસેટ નું મારે બાકી છે એ જુલાઈ સુધીનું છે એલે બું પાછ
મે પે લુ યુજીસી નેટ નહી ભર્યું કેમ કે એ હું ઓનલાઈન આપવા નની કે ન તો આપણને કોમ્પ્યુટર પર બેસો ને ત્રણ કલાક તો તે ને પાછો આપણને કલાક જવ પેલા બે આ ડેલે ચાર કલાક આપણ ને એકદમ કોમ્પ્યુટર પર બોરિંગ થઈ જવાય એમ. ને બીજી એક વસ્તુ કે આપને ત્યા અ એકદમ માઇન્ડ એ જેવું થઈ જાય કોમ્પ્યુટર ની સામે એમ એટલે થોડુંક આપડે એમ બી હા મે હ.
એટલે કેવી રીતે મને આખુ કે ની.
આપ મેં અહીંયા સુરત આપવા ગેલી હતી કે નહી તો પેલા તો આપણ ને છે ને બધું બધું એ લોકો આમ ચેક કરે એમ પછી આપડ ડોક્યુમેન્ટ નું બી ચેક કરે પછી ત્યાં બે ત્રણ જગ્યા આપણને ચેક કરે પછી આપડે પેલું કરાવવાનું હોય આંખ નું ને એવું બધું સ્વિંગરનું ને એ બધું કરાવાનું એટલે તેમાંજ આપ અડધા ત્રણ કલાક પેલા આવ્યા જરા ઈસ્રી ન ફોન આવતા કટ કરી હા પછી ને પછી છે ને કેવું કે આપડે આપડું બધું બાયોડેટાને એ લોકો એ ચેક કરે ને પછી બેહાડે એટલે તે અડધો પોણા કલાક પેલા તો બહારી જ દે કલાક પેલા તો આપડે માની લેવાનું કે વધારે બેહાડે એમ ચાર કલાક તો થઇ જ જાય હમ ને આપ હમ.
તો કોમ્પ્યુટર હામે જ બેહાડ દે આપણને
હા અને કોમ્પ્યુટર ચાલુ જ હોય એમ સ્ક્રીન ચાલુ જ હોય આપડી.
ને પછી આપડું બધું લાઈવ બધું થાય કરે એ
એક વાર એ લોકો આપણું છે ને પેલું લે લય આમ આંખ ના આંખ વાળું ને એવું આપડો ફિંગર ને એવુ બધું લઈ લઈને એમ બાયોડેટા એ કરી લે પછી થી આપડો કમ્પ્યુટ ની સામે બેય એટલે સ્ક્રીન ચાલુ જ થઈ જ જાય આમ.
હા. તો પછી વચ્ચે એમસીક્યુ ને એવું આવે ત્યારે કઈ તેમ
તયયારે એ લોકો આપણને છે ને એક કોમ્પ્યુટર વાળી આખી લેબ હોય કે નહી એટલે આપણો અવાજ બ તું અ મા માઈકમાં બોલ્યા કરે એટલે આપનો અવાજ છે ને આવે એટલે આપડે તે હિસાબે બડેટ ને એવું પાસવર્ડ માં એવું લખવાનું આવે.
નહી નહી એમ્લિકેશન કેવી રીતે આવે સ્ક્રીન પર એમ હું ક્લિક કરવાનું કેવી રીતે કરવાનું
એ તો આવી જ જાય આવી જાય તેને પણ આપડે આંસર ટિક કરવાનું પછી સ સબમીટ માં ટીક કરવાની એવું.
હા એટલે ઈજ આપડે એવેલમાં કરલું તે વીએનએસજી વડા એ કરાવું ત તમને
હા બસ એ.
હાસ બરાબર છેટ મતલબ હું કે એક્ઝામ પહેલા એ લોકો પ્રેશર આપે એમ એક્ઝામ ન પ્રેશર નહી હોય
હમ્મ
હ હ હ બરાબરી ઇ ચોચલા તો બધે જ ચાલે. કેવાય એક્ઝામ કરતા તો મેન સા ઇડનું વધારે પ્રેશર આવે આપડે કોલેજમાં બી કેવુ સ્ટીકર ચીકડાવે પેલું ચીકડ આપણ -
હમ્મ.
એતો છે
એટલે મેં કર્યું જીસેટ નું જાપા
હા-હા-હા. બીજી સીટમાં હારું પણ આપે તો નજીકમાં જ આવી જાય.
પડે સુરત અમદાવાદ ને
હા હા સુરત
હમ્મ.
આ જયશ્રીને મેઘાન કઈ સુરત આયવુ ને ધ્રુતિ નું કઈ વાપી આવ્યું એવું કઈ છે.
હા હ બલું એ લોકો ને પે સિટી જાર થઈ ગયલી હતી એમ મારે તમે ત્રણ ચાર વા ચારખંડ વાર વધારે એક વાર ગયા હોય તો અમારે સુરતમાં જ આવે પ્લેટિનમ પ્લાઝામાં જ આવે એમ પણ મને હવે કોમ્પ્યુટર છે ને એક તો એમાં તો નેગેટિવ માર્કિંગ નહી મળે પણ બીજી બધી એક્ઝામ આવેને અમે નેગેટિવ માર્કિંગ હોય કે ન એટલે મે પછી ઓનલાઈન વાળું મેં ભર્યું જ નહીં પણ મોસ્ટ ઓફલી બધી ઓનલાઈન એક્ઝામ જ થઈ ગઈ એમ.
એટલે મેં મેં કહુ જીસટ એક વાર ટ્રાય કરી જવાની છે બરાબર.
બરાબર શાબાશ. નહી સિલેબસ તો હારો છે વાંધો નહી.
હ હારો છે સાસો સાતસો રૂપ ફી એક વાર તો બગાડી હવે પાછી હવે નહી બગાડ હવે ડાયરેક્ટ જીના કરવા છે વાત
હા નઈ નઈ નઈ થઈ જવી જો હોય સાચી વાત છે નઈ એટલે તમે બીજુ સેને આ એક હાથે આપવાની એમ એક હાથે એક કરી ક્લિયર એ જઈ જોઈએ પછી ની થાય ને તો પછી એના થ્રુ પીએચડી તો ની કર પછી એન્ટ્રસ અમેને ઘૂસી જ
હમ્મ.
બહુજ ટાઈમ ના છે હવે જાઓ ને.
તેવું જ બીલીમોરામાં કર મલે તોજ કરુ નહી કરુ. કર કેમ કે આગેમાં તો મેળ નહી પડે એમ સંજના કે અમારેં હોસ્ટેલમાં આવ્યા કર હવે તો ફાવું બી જોઈએ કે ને હોસ્ટેલમાં
નહી પણ ગમું બી જોયું ને ખાવાનું પછી નથી. એક એક સિસ્ટમ કેવું હોય જુદું જુદું હોય.
આ બી એતે સંજના કે કે દસ દસ હજાર ર જાય અંયા એક સાના પાંચ હજર બે સાના દસ થવાના જ કે ન એની પાછળ કઈ કોલેજમાં યુનિફોર્મ એવું બધું જ છે એમ તો કે
હો-હો-હો.
એ લોકોની કોલેજ માં યુનિફોર્મ ને એવું બધું જ છે એમ.
નહી બધી જ કર મોસ્ટર બીએડ કરે યુનિફોર્મ છે જ.
ખબર નઈ અહિયાં કઈ છોકરી મને કઈ કીધું નહી એમ પેલી આયુસી એ
બીલીમોરા કોલેજમાં ખબર નહિ પણ આ બીજી કોલેજમાં તો બીએડ યુનિફોર્મ છે એટલે જ ને મેં અમુક અમુક છી અમારે કોલેજ માં બધા જુનિર હતા કે એ બધુ પ્લાન એનસએસ વાળા તે લોકો બીએડ કરવા ગયા કે ગ્રેજ્યુએશન પછી તે લોકો નામે સેટસ જોયા ગયા. સાઈ જે બીએડ કરે એ લોકો ના બી બીએડ યુનિફોર્મ છે.
હા નવસારીમાં તો રહે કેમ આ બીલીમોરા મા ખબર ન કેમ સંસ્થા બી કેતી હતી કે યુનિફોર્મ યુનિફોર્મ સાડી બી એ લોકો ની અંદર જ આવી જાય એમ કે સાડી પણ લેવાની એવું કઈ. મે સાડી લે એ લોકો મારી બી હવે થાલતું હોય તો સારું કેમ કે પછી સારીને હું પાછું. લોકોનું હત્યા કરણ તેને કરતા એક વાર તે લોકોને તેજ ફરી જવાની એ હાર હોય એમ
હારું ભાઈ બો હારું પેલા જ નહી આવું છે. ને અમદાવાદ માં હતું કાજલ કીધું અમારે કાજલ કેતી રેગ્યુલર નોગ્યુલર વેર માંથી યુનિફોર્મ એ લોકો જ આપે સ્કાય બ્લુ ને મને બતાવે ના કે કે મેં તૈયાર થયેલી કે તરા ઓ ને પછી ને એમ તો બહાર આપવા જાવ ત્યારે બી એ લોકો ને વ્હાઈટ સાાડી એ લોકો આપે પે તેજ પેરવા ની
હમ અમે જોયલી એ વાઈટ સાડી વાળા ફોટા મને કહ્યું કે કઈ પ્રોગ્રામ માં નાટક માની. લા એટલે સાડી પહેરાવી લેું ક
નાહી ના ના એ લોકો એટલે એ લોકો પણ ગાંધી વિદ્યા પણ પડે કે ન એ એવ એકદમ સ્પેશલ એમ ગાંધી સ્ટાઈલ એમ એટલે તે ટાઈમ એ લોકો ના જમાનામાં બહુ સ્ટિકકટહતોવે બધું કે ચેન્જ થઈ ગયું એ કે પણ એ અરાતે બહુ સ્ટિકક્ટ હતું કે રેટયો કાતેને એ બધું કરેલું હાય, હાય, હાય
તો હમણા એ લોકો કરચ તે તે જતી બી રહ્યા કેમ કે એ લોકો એ પંહેલી તારીખ થી ચાલુ થઈ ગયું એમ.
એ તો ગયે પહોચી ગયેલી નીમત પહોચી ગયેલી અમદાવાદ.
હું આજકાલ
હા હા તો મારે વાત થાય ને એટલે મેં કીજું શું કરે કે અમદાવાદ પહોચી ગયે કેમ કે અમદાવાદમાં છે. ને વેકેશન માં પેલું કઈ આવે એમાં છે. ને એ લોકોને ત્યાં જોબ આપે એટલે કઈ બી કામ કરવાનું એ લોકો જે કઈ કામ સોપી દેય ને તેના એના પૈસા મળે, એટલે જે લોકો આવું ઘરે હોય, એમ પરિસ્થિતિ સારી નહીં હોય ને. એમને બી, એ લોકો એ સેલમેન્ટ કરી આપે કે, વેકેશન ટાઈમમાં એ લોકો થોડા પૈસા. કરે ને, એવી રીતે એ લોકો ફી એડજસ્ટમેન્ટ કરી નાખે. એ એટલે, તારી રીતે તા જ પહોંચી ગયેલી. મે માંથી જ કે છે. ને, એનું થી જ આ ફીણું ફીણું નીકળી રહી. ને, એ લોકો જમવાનું, રેવાનું બધું ત્યા વ્યવસ્થા એ લોકોની એટલે ટેન્શન નહીં એમ. એવું એટલે તો ભાઈ જબરું કરામત કરે. પણ, તે બાજુ બહુ સારું. હ. આપણે અહીંયા કરતાં સુરત ની તે બાજુ ની સાઈડ જોઓ ને, તો બધું એમ, એ લોકો સાંમેથી આપણને બધું આપ મતલબ, આપડે ખાલી મહેનત જ કરવાની.
હમ, હમ.
એવું ઘણી કટ કરી દે કમ્પ્લીટ થઈ જાય. હ
જમવાનું છે. હવે આજે તો ઉપવાસ વાળા.
હારુ, ચાલ.
હા
હા.